મ
હેલો.
આમજ થ
હેલો, નમસ્તે કેમ છો તમે? આવે છે અવાજ?
હવે બોલો, બોલો.
હા છે, તો આપડો છે. કે, જે મોબાઈલ જે એન્ડ્રોઈડ મોબાઈલ છે. તે આપણા માટે સાપ છે કે, પછી વરદાન છે. એના વિશે આપણે વાત કરીશું તો, પેલા હું સ્ટાર્ટ કરું છું. તો મારું એવું માનવું છે કે, જે આ સ્માર્ટફોન મતલબ જે એન્ડ્રોઈડ ફ છે, તે આપણા માટે વધારે પડતા તો ફાયદા જ છે, પણ અમુક રીતે જોઈએ અમુક પ્રકારના તો નુકસાન પણ છે. જેમ કે આપણે વાત કરીએ તો. આ એન્ડ્રોઈડ મોબાઈલ જે છે. જો એ આપણે સારી રીતે યુઝ ના કરીએ મતલબમાં આપડે આપડા કામ પૂરતો અને જરૂરિયાત પૂરતો ઉપયોગ ના કરીએ. ને બીજી બધી રીતે વધારે પડતો ખોટા પ્રકારનો ઉપયોગ કરીએ. તો એ આપણા માટે સાપ છે. અને જો આપણે સારી રીતે અ ઉપયોગ કરીએ મતલબમાં આપણું કોઈ કામ છે. કે માની લો કે અત્યારે તો અ આધુનિક યુગ હાલે છે, એટલે તમારે ક્યાંક કઈ જાવું છે તો તમે અ લોકેશન ટેક કરવા માટે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો. અ આવી બધી રીતે અ તમે ઉપયોગ કરી શકો. અને જો માની લો કે જે મેનલી એક વસ્તુ અત્યારે તો. અ સ્ટુડન્ટ માટે આ બહુ ફાયદાકારક વસ્તુ છે આ જે સ્માર્ટફોન જે છે એ અ કારણ કે સ્ટુડન્ટને છે ને અ ક્લાસીસ પર જવું પડતું નથી. તે યુટ્યુબ પરથી અથવા કોઈ પણ અ ઓનલાઈન કોર્સ પરચેજ કરી અને ઘરે બેઠા પોતાનો અભ્યાસ કરી શકે છે. તો આ રીતે મારું માનવું છે ઘણી ઘણી રીતે અ સારું પણ છે ને નથી પણ સારું. તમારું શું માનવું છે?
બિલકુલ બિલકુલ. કેમ કે તમે જેમ વાત કરી કે ભાઈ ઘણી બધી એવી વસ્તુ છે, કે ઓનલાઈનના માધ્યમથી અને હા ઓફલાઈનના માધ્યમથી દરેક બાળકો છે, તે પોતાનો અભ્યાસ કરતા હોય છે, એટલે અત્યારે તો આધુનિક યુગ છે. ડીજી ટલ યુગ કહી શકાય. કેમ કે અત્યારે ફાઈજી ઇન્ટરનેટની સ્પીડના લીધે દરેક બાળકો છે, અત્યારે ખુબ જ સારી રીતે પોતાના મોબાઈલ ફોનમાં છે, તે દરેક જે પણ પોતાનું શિક્ષણ મેળવવું છે. પણ ફેકલ્ટી અથવા તો જે પણ અ પોતાના ગૃહ કાર્ય માટે જે પણ કાર્ય અથવા જે પણ લર્નિંગ અથવા સ્કિલ ડેવલોપ કરવી છે, તો એ દરેક કામ છે, તે પોતે જ પોતાના મોબાઈલમાંથી કરી શકે છે, અને એક પ્રકારે કહી શક કાય કે ભારત છે તે ખુબ જ વિશાળ છે, અને મોટી સંખ્યામાં ઘણા બધા લોકો છે, તે પોતાનો આનો ઉપયોગ કરતા હોય છે, અને દરેક લોકોએ આનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક લોકો છે, પોતાનો સમય અને નાણાંનો બગાડ કર્યા વગર અત્યારે ખુબ જ ટેકનોલોજીના માધ્ ધ્યમથી મોબાઈલ દ્વારા ખુબ જ આગળ વધી રહ્યા છે, અને આવનારા અ ભવિષ્યકાળમાં કહી શકાય કે મોબાઈલનો ઘણો બધો ઉપયોગ થશે કે જેના માધ્યમથી અત્યારે ઘર બેઠા પણ તમે હ સારું એવું કમાઈ શકો છો. એટલે એ પણ એક સારી વાત કહી શકાય અને બીજી વાત કરીએ તો ભાઈ મોબાઈલથી ઘણા બધા જે સ્ટુડન્ટ લોકો છે, તો અત્યારે ખૂબ જ શકાય કે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈનનું જે માધ્યમ જે પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે, તો એમાં ખુબ જ લોકો છે, તે શીખી રહ્યા હોય છે, એટલે એ પણ એક કહી શકાય કે ધીમે ધીમે દુનિયા છે એ ભારત છે ડિજિટલ તરફ આગળ વધતું જણાય છે અને એ આઈ નો ક્રેજ આવેલો છે તો એ આઈ માં પણ ખુબ જ આગળ વધ વધી રહ્યું છે ભારત એટલે દરેક બાળકો છે અત્યારે ખુબ જ સખત અને સખત પ્રયત્ન સાથે અ પોતાના મોબાઈલ નો યુટિલાઈઝ કરે છે અને ઉપયોગ દ્વારા પોતે એમાંથી ઘણી બધી વસ્તુઓ મેળવે છે અને આગળ જતા એ બાળક છે તે ઘણી બધી વસ્તુ આમાંથી શીખી શકશે અને આગળ જતા એ બાળકામાંથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકશે તો એના વિશે શું કહેશો તમે?
હ હા બરોબર છે. તમે જે કીધું એ બધું બરોબર છે કારણ કે વાત સાચી છે કે જે આ આ મોબાઈલ ફોન જે છે ઘણી રીતે છે કારણ કે આ એનાથી આપણે ઘણો બધો સમય પણ આપણો બચએ છે કે માની લો કે કોઈ સ્ટુડન્ટ જે છે એને જો ક્લાસ અ એને કોઈ ક કોલેજની સાઈડમાં કઈક ક્લાસ કરવા છે તો એને ક્લાસીસ કરવા માટે ટ્રાવેલિંગ નો સમય બચી જાય છે, જો તે ઓનલાઈન કઈ સારી એવી ફેકલ્ટી ચૂઝ કરી અને એના જો ઓનલાઈન ક્લાસીસ પરચેસ કરે છે તો એને ટ્રાવેલિંગ નો જે સમય જે છે. એ બચાવી શકે છે અને વધારે પડતો સમય અ પ્રિપેરેશન માટે ફાળવી શકે છે અને બીજું મેં કીધું કે ભાઈ અ એના અભિશાપ મતલબમાં એના શું કેહેવાય ગેરફાયદાઓ પણ છે ઘણા. જેમ કે આપણે વાત કરીએ કે મોબાઈલ જેવી વસ્તુ એવી છે કે આપણને શું કેવાય કેમમાં મન થયા કરે કે થોડી વાર જોઈ લઈએ પછી પાછી આપડે શું કેવાય સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ. પછી જે આપણો ટાઈમ આમાં કેટલો જતો ર જે આપણને ખબર નથી રહેતી તો આ રીતે એક શું કેવાય કે ગેરફાયદો પણ કેવાય અને બીજી વાત કરીએ તો ક એ પણ છે કે આપણે બહુ વધારે પડતું સ્ક્રીન ટાઈમ મતલબમાં જો સ્કીન ટાઇમ સ્ક્રીન ટાઈમ વધશે એટલે આપણી આંખુંને પણ નુકસાન થવાનું અને સાથે સાથે આપડા બ્રેનને પણ ઘણું બધું નુકસાન થવાનું. તો આ રીતે એક વાત કરીએ તો અ નુકસાન પણ છે આ એન્ડ્રોઈડ ફોનનું પણ એક રીતે જોઈએ તો સારું પણ મેં કીધું એમ તમારે કોઈ પણ જગ્યાએ જવું છે. તમે એનો રસ્તો જોયો નથી અથવા તમે એરિયામાં નવા છો તમે. પેલા બીજે ક્યાં રેતા હોય પછી બીજે રવા ગયા હોય એવી એરિયા વિશે તમને માહિતી ના હોય તો તમે સીધા મેપ પર ચર્ચ કરી અને ડાયરેક્શન મેળવી શકો છો. હ તો આ રીતે પણ આ શું કેવાય કે બહુ ઉપયોગી છે એન્ડ્રોઈડ ફોન જે છે. પણ બીજી વાત કરીએ તમારે પાઈ શોપિંગ કરવી છે. અને તમારી પાસે બાર વસ્તુ લેવા જવાનો ટાઈમ નથી તો તમે ઓનલાઈન માધ્યમ દ્વારા પણ શોપિંગ કરી શકો છો. જેમ કે અ અત્યારે તો ઘણા બધા એમેઝોન, ફ્લિપકાર્ટ, લિંકીટ એવા બધા એપ્લિકેશન છે એમાંથી તમે કોઈ પણ પ્રકારની વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુ પછી જે કપડા વગેરે એવું બધું પછી ફૂડની બધી વસ્તુઓ તમે ગમે તે વસ્તુ બાય કરી શકો તમારું શું કેવું?
બિલકુલ બિલકુલ કેમકે ઓનલાઈન ઓનલાઈન છે અત્યારે મોબાઈલ દ્વારા ઘણી બધી સુવિધાઓ છે તે ઘણી બધી સરકાર દ્વારા માન્ય છે એટલે કોઈ પણ પ્રકાર નો ઈસ્યુ જનરેટ થતો નથી એટલે કહી શકાય કે દરેક વસ્તુ છે તે ઘણી બધી છે તે ટ્રસ્ટેબલ ચુકી થઈ ચુકી છે એટલે દરેક વસ્તુ નો યુટિલાઈઝ દરેક વ્યક્તિએ એક વાર કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ દરેક વસ્તુનો અનુભવ કરવો જોઈએ એટલે ત્યારબાદ જ ચકાસી શકાય કે એ વસ્તુ કેવી છે ન કર તો કોઈ પણ વસ્તુ ચકાસ્યા વગર, કોઈ પણ વસ્તુ ચકાસ્યા વગર ક્યાંય પણ એ વસ્તુને આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે દરેક વસ્તુ છે તે પોતે એ વસ્તુ ને સમજી વિચારી અને તેનો યુટિલાઈઝ કરવો જોઈએ અને સમયનો સાથે નાણાંનો બગાડ ના થાય. તો તેનું પણ ખુબ જ કાળજીપૂર્વક સમયની સાથે ચાલવું જોઈએ કેમ કે સમય છે પોતે જતો રહે છે, પરંતુ આપડે એને પકડી નથી શકતા. એટલે એની સાથે ચાલવું જોઈએ અને સમય નું પણ અયોગ્ય રીતે વપરાશ કરવું જોઈએ. જેના માધ્યમથી દરેક વસ્તુ છે તે શક્ય બની શકે અને આવનારા જમાનામાં દરેક બાળકો છે તે અ મોબાઈલ નો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે અને પોતે એમાંથી ઘણી બધી વસ્તુ છે તે લર્નિંગ કરી શકે અને ઘણી બધી પોતાની આવડત છે તે પોતાના માધ્યમ દ્વારા એ વસ્તુ ન ચોક્કસપણે અ ઉપયોગ કરી શકે અને ઘણા બધા બાળકો છે તે જાતે જ ઘણી બધી મહેનત કરતા હોય છે અથવા તો જાતે જ નાણાંનો વ્યય હોવાના કારણે જાતે એ વસ્તુને અનુભવતા હોય છે એટલે દરેક બાળકે આ પ્રકારે દુનિયામાં આગળ વધવું જોઈએ અને ઘણી બધી વસ્તુઓ છે કે જે બાળકને પણ અમુક સમય માટે સમજાતી હોય છે એટલે ઘણી બધી ફોનમાં ખરાબ અ અને ફાયદા વાળી વસ્તુ અ ઉપલબ્ધ હોય છે એટલે કોઈ પણ બાળકે પોતાનો જે સ્ક્રીન ટાઈમ હોય છે દરેક માતા પિતા એ ચેક કરવો જોઈએ. અને રેગ્યુલર પ્રમાણે એવી એપ્લિકેશનો નકામી જે એપ્લિકેશનો છે તે મોબાઈલને વધારે યુટલાઈઝ અથવા તો ખુબ જ હાનિકારક તો એવી એપ્લિકેશનો ડાઉનલોડ ના કરવી જોઈએ જેના કારણે તમારો ફોન પણ સુરક્ષિત રહે છે અવા તમારા જે પણ અંદર રહેલા જે ડિજિટલ જે નાણાં છે એ પણ યોગ્ય રીતે સચવાય છે એટલે દરેક વ્યક્તિ એ પોતાનું જ ફોન નો જે ઉપયોગ છે યોગ્ય રીતે કાળજીપૂર્વક કરવો જોઈએ. અને આવનારા સમયમાં એ વસ્તુ નું કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. અને આ રીતે દરેક વ્યક્તિ આગળ વધવું જોઈએ તો પાછા એ વ્યક્તિ ઘણા બધા મોબાઈલ યુઝ કરતા હોય છે, ઘણા વ્યક્તિ કીપેડ યુઝ કરતા હોય છે, તો એ પ્રમાણે દરેક વ્યક્તિ ના માઈન્ડસેટ પણ અલગ અલગ હોય છે એટલે દરેક વ્યક્તિ ઓફલાઈન વસ્તુની પસંદગી કરતો હોય છે. કોઈ વ્યક્તિ ઓનલાઈન કરતો હોય છે. તો પાછા મળીશું આપડે એક અ નવા અધ્યાય સાથે નવા ટોપિક સાથે ચાલો મળીએ.
બરોબર છે, થેન્ક યુ, બાય.